હલો.
હલો હલો ભાઈ અવાજ આવે છે.
અવાજ આવે છે તમને મારો તમારો આવે છે.
હા હા આવે છે કેમ છો ભાઈ મજામાં.
હા ભાઈ મજામાં જ છું તમે.
આવ શાંતિ જ છે.
તમે શું કરો છો હાલમાં.
હાલમાં તો હું કોલેજ કરું છું.
કોલેજ કયો કોર્સ કરો છ.
હું હાલમાં બીબી એ કરુ છુ.
બીબી એ કર છો. તો. તમે જે સિનિયર છે.
હમ
એ સિનિયર તમને કઈ માર્ગદર્શન આપે છે.
હ હા આ તો છે.
એ લોકો એવું કે છે કે જે તમે સ્ટડી કરો છો, તે ફક્ત સ્ટડી નહી કરો પર એની સાથે નવી સ્કિલ્સ પણ શીખો. કેમકે હાલના સમયમાં શું છે કે તમે પર જે ભણો છો, કે મ તમે કોઈ કોર્સ કરો છો, તો એ કોર્સ પર જ તમારો બે બેનિફિટ ના હોય. સાથે તમે જે એક્સ્ટ્રા સ્કીલસ શીખો ને એના પર પણ આધારે. કે જો તમે હાલહીમાં કશે કંપનીમાં ગયા છો ઇન્ટરવ્યુ આપવા માટે. તો એ ઇન્ટરવ્યુમાં શું હશે કે, તમાર કોલીફીકેશન ને એની કોલીફીકેશન સેમ હશે. કે તમે બીબીએ કર્યું છે, બીકોમ કર્યું છે. સામે વાળા વ્યક્તિએ પણ બીબીએ, બીકોમ કર્યું છે. પણ એ જોવાવામાં આવશે કે તમારા માટેથી કોનો એક્સપિરિયન્સ વધારે છે. અથવા કોણ એક્સપિરિયન્સ વધુ છે. અને સાથે સાથે એ પણ જોવામાં આવશે કે તમે જે કોલેજ કરી છે. તે કોલેજની સાથે બીજું તમે શું કર્યું છે. શું શીખ્યા છો. એ વસ્તુ જોવામાં આવશે. કેમ કે એવું ના હ કે તમે ફક્ત કોલેજ કરીસે તો કોલેજમાં તમે ખાલી કોલેજ જ કર્યા ફક્ત ત્રણે ત્રણ વર્ષ. એની સાથે તમારે એકસ્ટ્રા પણ શીખવું જોઈએ. ડિજિટલ માર્કેટિંગ શે. સાયબર સિકરિટી છે. ડેટા એનાલસ છે. પછી કોમ્પ્યુટરને લગતા કોષો છે. તે પણ અન્ય કોષો તમારે શીખવું જોઈએ. કેમકે હાલના હાલના સમયમાં શું છે કે કોમ્પિટિશન ઘણું દરે છે. તેથી તમારે એવું ના હો કે ફક્ત કોલેજ કરો એટલે તમારી વાત પૂરી તમારે એની સાથે અન્ય વસ્તુ પણ શીખવું જોઈએ. કે કોમ્પ્યુટર ના કોર્સ છે. અથવા અન્ય કોર્સ છે. અથવા પાર્ટ ટાઈમ સાથે તમારી જોબ નોકરી પણ કરવું. જેથી તમને ખબર પડે કે આપણે જે વસ્તુ કરીએ છે, તેમાં માર્કેટમાં આપણી કેટલી વેલ્યુ છે. કેમ કે બધા જો તમે જોશો કેએ તમે એક ડિસ્ટ્રિકમાં રહેતા છો. અથવા તમારા સ્કૂલ છે તમારા સ્કૂલમાં તમારા ક્લાસ પત્રીસ વિદ્યાર્થી છે. ને કંપની વાળા આવશે ને તમારાથી પાસ થઈને ત્યાંથી જશે અરે કોલેજમાં, માની લો તમે અડધા લોકો ત્યાં બધા કોલેજમાં જ છો. બધા લોકો તમે એક જ વસ્તુ કરો છો. માની લો કે તમે બીબીએ, બીકોમ કે બીસી એ કરો છો. પર અલગ-અલગ અમાં કંપની માં શોધો છો. અલગ અલગ કોલેજમાં ફરે છે. કે એક છે તે બીજી જગ્યાએ છે. બીજો બીજી જગ્યાએ છે. પણ જયારે તમે ગ્રેજ્યુએટ થશો તો એ ત્રીસ છોકરાઓ ના હશે. એના સાથે જે અન્ય બીજા કોલેજમાં વ તેઓ હશે. યોજ વિદ્યાર્થીઓ એ લોકો કોણ હશે ને તમે માની લો કે આશરે તમે ચારસો પાંચસો લોકો છ ને એમાંથી તમને ફક્ત કંપની માટે બેસ્ટ છોકરા જોઈએ છે. તો એમાં એવું ના હશે કે હા તમારી ખાલી ડિગ્રી જ છે. સાથે જોવામાં આવશે કે, તમે બીજું શું કર્યું છે. એની સાથે કે તમારો બીજું કોઈ કંપનીમાં કેટલો તમારો એક્સપિરિયન્સ છે. અથવા તમે બીબીએ, બીબીએ, બીકોમ, બીસીએ સાથે બીજા કયા અન્ય કોર્સ કર્યા છે. અથવા બીજા કયા અન્ય વિશે તમને જાણકારી મળી છે. એ આધાર પર એ કંપનીમાં તમને રિક્રુટ કરશે. સમજો છો? તમે
હા હા હું સમજુ જ છું તમારી આ વાતને. તો મે પણ મે જે કોર્સ કરું છું તે બી તક સીએસસીઆ હવે ત્યારે અમે ફસ્ટ સેમેસ્ટરમાં હતા ત્યારે અમારા સિનિયર પણ અમને એવું જ કેતા હતા કે ભાઈ તમારે માત્ર કોલેજ કોલેજ પોતું જ નહીિ તમારે બાર નું જ્ઞાન પણ લેવું જો જેથી તમે જયારે અન્ય કંપનીઓમાં સિલેક્શન થાય છે જ્યારે તમારો ઇન્ટર્નશીપ માટે પેકેજ માટે તો તમાને જ્યારે ક્વેશ્ચન કરવામાં આવે છે તે માત્ર કોલેજના જ્ઞાન પૂરતું જ નહીં પરંતુ બહારને લગતું પણ ઘણા ક્વેશ્ચન કરવામાં આવે છે
હા
િકયુનિકતા મી કે જે તમને જે વિદ્યાર્થીઓ છેરી જીન તેનાથી અલગ તરી આવ અને તમારો સિલેક થઈ શકે છે કોઈ કંપનીમાં કોઈ પેકેજ લાગી શકે છે જો જોઈ તમા સ્કલ્સ પણ બહ મતા રહેે છે ત નવી નવી સ્કલ્સ અપનાવીવી જોઈએ જો કે આમ કોમ્પ્યુટર વિદ્યાર્થીઓ છે તો અમારામાં મુખ્ય સ્કીલ્સ છે કે ભાઈ કોડિંગ લવું જોઈએ સારી રીતે પછી તમને વેબ વેબ વિશેની માહિતી હોવી જોઈએ અને જો તમારે એક જ વર્ષ એક જ ડિગ્રી સાથે બીજી ડિગ્રી એટલે કે ગોલ ડિગ્રી વન વન બાય વનને ડિગ્રીનો તમારે જો કોન્સેપ્ટ અપનાવવો હોય તો એ કોન્સેપ્ટ અપનાવો તે પણ ઘણી સારી વસ્તુ છે એના થ્રુ તમને બીજીી ડિગ્રીલા છે અને એ ડિગ્રીના બેસ પર અમે કહી ધારો કે તમારી જે પહેલી ડિગ્રી છે એ એમાં તમને જોબ નથી મળતી પરંતુ જો બીજી ડિગ્રી છે આવી બીજી ડિગ્રી ના કોર્સ પણ અલગ અલગ હોય છે જેવું કે ડિજિટલ માર્કેટિંગ તમે કીધું તે પછી બ્લોક ચેન એટલે બ્લોક ચેન શું છે એક પ્રકારની સાઈબર સિક્યોરિટી જ છે જે કંપનીઝના ડેટાને લીક થવાથી અટકાવી શકે છે અને આજકાલ આનો પણ બહુ ટ્રેન્ડ છે બ્લોકચેન ઘણા બધું ઘણું અગત્યની વસ્તુ છે એની ડિગ્રી મળે છે હવે આ ડિગ્રી છે જેની વેલ્યુ વધારે છે તો તમારે બ્લોક ચેન કરવું જોઈએ એવું હોઈ શકે અમને અમારી જે યુનિવર્સિટીવાળા છે તે સજેસ્ટ કરે છે કે તમારે આ ડિગ્રી કરવી જોઈએ જેથી તમને અગાળ જઈને પ્લેસમેન્ટ કંપનીસના પ્લેસમેન્ટ અને ઇન્ટરવ્યૂ માટે મારો નંબર આરામથી લાગે જલ્દી લાગે અને તમે ઇન્ટરવ્યુમાં સરળતાથી પાસ થઈ શકો છો આ તમારો અનુભવ પણ હોઈ શકે કે માત્ર ને માત્ર તમારે થિયરી પર ફોકસ નથી કરવાનો તમારે પ્રેક્ટિકલી પણ કંઈ એપ્લાય કરવું પડે શું કેવું તમારું
હા એ વાત તો છે અને તમે જોવા જાવ કે તમારું જે કોષ છે અને અન્ય જે કોષ છે તેમાં સૌથી અગત્યનું જે જરૂરી વસ્તુ છે તે કોમ્યુનિકેશન છે જો તમને સારું કોમ્યુનિકેશન કર ના આવ તમે કોઈ પણ ડિગ્રી કરી હ તે તે કઈ કામની નથી કેમકે તમે જો કોઈની સાથે સારી રીતે કોમ્યુનિકેશન જ ના કરી શકતા હો તો એ વસ્તુ કઈ કામની જ નથી તેથી હું કહતો તમે સાથે સાથે સ્પોકન ઇંગ્લશ અથવા ઇંગ્લશ જો બોલતા હોય છે તેની ટ્રેનિંગ લેવી જોઈએ જેથી તમારા જે બોલવાનું હોય છે તે ઇમ્પ્રુવ થઈ શકે અને કોન્ફિડન્ટલી બોલી શકો કેમ કે હાલમાં જોવા જ તો તમે કોઈ પણ ઇન્ટરવ્યુ લે ઇન્ટરવ્યુ આપવા તો જવાના જ છો કોઈ પણ નોકરી ઇન્ટરવ્યુ તો હશે જ ઇન્ટરવ્યુમાં તમારું કોન્ફિડન્સ અને સાથે તમે કઈ રીતે બોલો છો તમે કયા કપડાં પહેર્યા છે અને તમે શું શું કર્યું છે અને તમારી કોલેજમાં શું તમારી ઇમ્પ્રેસ રહી છે તમે જોયું હશે કે આજકાલ હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન આધારિત જો તમે કોઈ કંપનીમાં જોબ કરો છો તો જયારે તમારો ઇન્ટરવ્યુ લે છે તમે નોકરી માટે કન્ફર્મ થઈ જાવ છો તો એ કંપની વાળા હોય છે ને તો તમારે રિસર્ચમાં લખું છે કે કઈ યુનિવર્સિટી કઈ કોલેજમાં તમે પાસ આઉટ થયા છો તો એ લોકો જે કંપની વાળા છે એ તમારી કંપનીમાં જે તમારી કોલેજ થય છે ને એમાં ફોન કરે છે અને પૂછે છે કે આ છોકરો છે તે તમારી આ બેચમાંથી પાસ થયો છે કે નથી થયો ને એ કોલેજ વાળા કે યુનિવર્સિટી વાળા જણશે કે હા આ વિ્યાર્ એ અમારે ત્યાં ભણીને ગયો છે કેમકે આજકાલ લોકો બધે ફેક એજ્યુકેશન માટેની જે ડિગ્રી પણ બનાવે છે તેથી આ વસ્તુ કન્ફર્મ કરવા માટે એ તમને પૂછશે અને જો તમારી જે કોલેજ કે યુનિવર્સિટી હશે તો તમે મોસ્ટ ઓફડી ત્યાં એચ ચોડી ફોન ઓછશે જો તમને આ વિશે એ જાણતો હશે તો તમને જણાશે કે કોલેજમાં એની ઇમ્પ્રેશન શું રહી છે એ ડેલી કોલેજ આવતો કે નથી આવતો અને કોલેજમાં કેટલો એક્ટિવ રહેતો હતો એ એ હિસાબથી પણ તમને કંપની માટે જણાવશે
હા એટલે મારું ત્યાં કેવું એવું છે, કે ખાલી માત્ર સ્કીલ પર જ ફોકસ નથી એજ્યુકેશન છે થિયરી બીજ પણ આપણે એજ્યુકેશન પર ફોકસ કરીશું તો આપડા તમને
જય
પછી પ્લેસમેન્ટ માટે, તારે એ અમુક સીરીપીએન રાઇટડે છે ભ તમારે આટલા સીપીએલ આવવા જો, આટલા સીપએલ હોવા જોઈએ, ત્યારે જ તમે ઇન્ટરવ્યુ બેસી શકો છો. આજ ઇન્ટરવ્યૂમાં બેઠવા માટે તો સીજી બે લાગ.
હમ
બંને મેન્ટેન કરીને. ચાલુ પડે આ વિદ્યાર્થી માટે ઘણું અગત્યનું છે. એના માટે કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે જીવનમાં.
સરુ પણ
સાડુક કેવ ટમે
હા આ વાત તો સાચી છે. કેમ. કે જો તમે તમારો પોતાનો ટાઈમ મેનેજમેન્ટ ના કરી સકતા હો. તો કંપનીમાં જે તમને ટા જે વર્ક કાશે તો તમે એટલા ટાઈમને કઈ રીતે ખતમ કરી શકશો જેથી તમને ટાઈમ મેનેજમેન્ટ કરતા પણ આવરવું જોઈએ. જો તમને ટાઈમ મેનેજમેન્ટ કરતા પણ આવડે તો એ ઘણી સારી બાબત છે.
હમ્મ એટલા આપણે નવી સ્કીસ પણ અપનાવીવી જોઈએ ભણતરની સાથે હા મને ઘણું સારું જાણવા મળ્યું તમારી પાસેથી સારું ચલો કારે કઈ કામ છે.
સારું.
હમ્મ.